હાલો
હેલો
જયશ્રી કૃષ્ણ કેમછો
જયશ્રી કૃષ્ણ હું પણ મજામાં છું, તમે કેમ છો
હું પણ મજામાં છું, આજે હું તમારાથી રસોઈની અંદર જે ઔષધી ટીપ્સ વિષય પર થોડા ઉપયોગી વિચારો રજૂ કરવા માંગુ છું
એકદમ સાચું કંઈ તમે આપણી રસોઈ ફકત ભોજન બનાવવું વિસ્થાન નથી પણ એ એક નાકડી અશધારણ પણ છે. આપણા ઘણી રસોઈમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે.
બિલકુલ સાચી વાત કરી, તમે આપણેે રસોઈમાં કેટલી બધી એવી ઔષધિઓની રૂપમાં પણ આપણેે એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણા ઘરની રસોઈની અંદર જોઈએ, તો અદરક પછી શરદી આદુ છે, એ આપણે શરદી ઉધરસ અને ગળાની તકલીફમાં ખૂબ ઉપયોગી છે. આદુ વાળી ચા પીવાથી આપણને રાહત મળે છે.
એકદમ સાચું કું તમે. હલદર એક પ્રાકૃતિક ઔષધિ છે. હલદર વાળુ દૂધ પીવાથી શરીર રોગ પ્રતિકારક શક્તિ બને છે અને બીજા હાજી થવા પણ મદદ કરે છે.
બિલકુલ. લસણ એ પણ આપણા માટે ખૂબ ફાયદાકારક છે. તે રત રક્તચાપ ને નિયંત્રિત કરવા રાખવા માટે સહાય બને છે અને શરીરને અ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
એકદમ સાચું કી તમે. અને તુલસીના પાના, શરદી ખાસી અને તામ તામમાં લાભદાયક માનવામાં આવે છે. તુલસીનું સેવન શરીરમાં તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
બિલકુલ સાચુ કહો છો તમે અજમો છે ને એ ગેસને દૂર કરવા માટે એક બહુ જ સારું અ હમ્મ, આપણે રસોઈની અંદર આપણને મળી રહે છે. એને એનો ઉપયોગ કરીને આપણેે ખાવામાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એનાથી આપણે ગેસ પણ દૂર થાય છે.
એકદમ સાચું કયું તમે. અને લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં તાજગી આપે છે અને રોગો સામને લડવામાં મદદ કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે. અને એની સાથે સાથે આપણી રસોઈમાં કેટલી બધી એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને આપણે આપણી નાની અમથી કોઈ પણ રોગોથી નિજાત પામી શકીએ છે. મધ એટલે શહેદ એ પણ આપણા ગળાની ખરાશ અને ઉધરસમાં લાભદાયક છે. ગરમ પાણી સાથે એનું સેવન કરવાથી આરામ મળે છે.
એકદમ સાચું કયું આ બધી વસ્તુઓ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે પરંતુ યાદ રાખવાનું જોઈએ કે ગંભીર બીમારી ગંભીર બીમારીમાં બી ડોક્ટરની સલા સલાહ લેવી જરૂરી છે. ઘર થયું ઉપ્યાગ ફલ સામાન્ય તકલીફમાં મદદરૂપી બની શકે છે.
બિલકુલ સાચું કહો છો તમે. અ આપણે જોઈએ તો પ્રાકૃતિક આપણે રસોઈની અંદર રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને પ્રા પ્રાકૃતિક રીતે આપણા સ્વાસ્થ્ય ની કાળજી રાખી શકીએ છે. આપણા વડીલો પણ કહેતા હતા કે રસોઈ એજ પહેલી દવાખાનું છે. આજે વિજ્ઞાન પણ આ બાબતને સ્વીકાર કરે છે કે ઘણી પ્રાકૃતિક ખાદ્ય વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે.
દમ સાચું ક્યું તમે. અને મેથી મેથી આપણા રસોઈ ઘરની મહત્વપૂર્ણ વસ્તુ છે. મેથીના દાના પાચન સુધારવા સાધારણ સુ દુખાવામાં રાહત આપે છે. અને શરીર શક્તિ આપવામાં ઉપયોગ માનવામાં આવે છે મેથીના દાણા.
બિલકુલ સાચું કહો છો તમે. મે અ ધાણા એ ધાણા પણ છે ભોજનનો સ્વાદ વધારવા માટે અને શરીરને ઠંડક આપવા માટે ધાણાનું અ પણ સેવન કરવામાં આવે છે એ આપણી પાચન શક્તિ બ વધારવા માટે પણ લાભદાયક છે.
એકદમ સાચું કીધું તમે બેન. તસ અને લ લવંગ. રસોઈ મસાલા હોવા છતાં સા સ્વાસ્થ્ય માત્ર ઉપયોગી છે. એનું યોગ પ્રમાણમાં ઉપ ઉપયોગ શરીર તાજગી અને ઉર્જા આપવામાં મદદ કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે. હહ કી કાલી મરી. કાલી મરી એ શરદી અને ગળાની તકલીફમાં ઉપયોગી માનવામાં આવે છે. આદુ અને મધ સાથે લેવામાં લેવાથી ઘણા લોકોને આરામ મલે છે.
એકદમ સાચું કયું તમે બેન. અને હિંગ હિંગ પેટના ગેસ અને અપચર માટે પરમાં પરંપરાગત ઉપાય માનવામાં આવે છે. ભોજ ભોજનોમાં થોડી હિંગ ઉપયોગ પાસને સુધારવામાં મદદ કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે. ગુળ ફક્ત મીઠાસ માટે નથી. પરંતુ એનો ઉપયોગ આપણે લોહન તત્વનો એક સ્ત્રોત પણ માનવામાં આવે છે. જમ્યા પછી થોડોક ગોળ લેવાથી અ ખાવામાં પચવામાં મદદ થાય છે. તો આ
એકદમ સાચુ કહ્યું તમે બેન. અને નારિયેલ નારિયેલ પાણી પીવાથી ખાસ શરીરને તાસગી આપે છે. અને ગરમીના મોસમમાં પાની ની કમી કરવામાં મદદ કરે છે.
બિલકુલ સાચું કીધું તમે.
આપણે એ પણ સમજવું જોઈએ કે ઔષધિ સમાન ખાદ્ય વસ્તુઓ ઉપયોગ સંતુલિત માત્રા મે કરવો જોઈએ. કોઈ પણ વસ્તુઓનો અતિરિક્ત સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
બિલકુલ સાચું કહો છો તમે. આપણે જોઈએ કે આપણે કોઈ પણ વસ્તુ અ નો ઉપયોગ કરતા પહેલા અ આપણે કાલજી રાખવી તો જરૂરી જ છે. ને આજના જમાનામાં ફાસ્ટ ફૂડ અને પ્રોસે ફૂડનો ઉપયોગ વધી ગયો છે. તો આપણે આપણી પરંપરાગત રસોઈમાં રહેલા આદુ હળદર, તુલસી, જીરું. અજમો, લસણ અને અન્ય પ્રાકૃતિક વસ્તુઓનો ઉપ યોગ્ય ઉપયોગ કરીએ તો સ્વાસ્થ્યને ઘણો લાભ મળી શકે છે.
એકદમ સાચું કયું. મારા દાદા દાદી અને નાના નાની પાસે ઘણાં ઘણાં સુધી પહોચામણું આપણી જવાબંધી છે. એને હૂઈએ કશી હેલો એવું?
અવાજ આવે છે? મને તમારો અવાજ કપાઈને આવે છે.
હેલો
હા આવે છે અવાજ બોલો. એટલે કહીએ ને તો કે ઔષધિનો ઉપયોગ આપણે આપણા ઘરમાંથી જ કેટલી બધી રસોઈની કેટલી બધી એવી વસ્ તું ઓ છે જેનો ઉપયોગ કરીને આપણે અ છે ને આપણી ઔષધિ અ આપણે આપણા સ્વાસ્થ્યને.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
આપણા સ્વાસ્થ્યને આપણે. અ સ્વસ્થ રાખવા માટે આપણા ઘરની કેટલી બધી વસ્તુઓ છે જેનો ઉપયોગ. ખઈ ને
એકદમ સાચું કીધું તને કહીશ કે સ્વસ્થ જીવન માટે મોતી દવાઈઓ કથા પણ સંતુલિત આહાર નિહિત કરશત. અને રસોઈમાં ઉપલબ્ધ પ્રાકૃતિક ઔષધિ વધારે ઉપયોગી સાબિત. થકી શકે છે.
બિલકુલ સાચું કહો છો તમે પ્રાકૃતિક વસ્તુઓ આપણે. આપણા શરીર ને જેટલી અમ જેટલું આપણે સ્વાસ્થ્ય આપે છે એનાથી કોઈ નેગેટિવ અસર થતો નથી. એટલે આપણે પ્રાકૃતિક રીતે કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ તો આપણે નિરાતે. આમ સો સો ઈ વિચારી શકીએ છી કે આપણને કોઈ એની આડઅસર થશે નહી
એકદમ સાચું કયું ત મે અને અપણા વડીલો કહેતા હતા કે રસોઈના એ પહેલા રસોઈ એક પહેલા દવાખાના છે. આજે વિજ્ઞાન પણ આ વધારે સ્વીકાર કરે છે. ઘણી પ્રાકૃતિક ખાદ્ય વસ્તુ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે.
જૈસે મેથી દાણા તજ કાલી મરી હિંગ ગુળ નારિયલ પાણી. એ એ સબ આપણે શરીર વાસ્તવ બહુ જ સરસ છે એને તાજગી અને દુઃખ દૂર કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે. અ તમારાથી આ વિશે વાત કરીને બહુ બધી જાણકારી મળી. અને બીજા કોઈ વિષય પર જરૂરથી તમારાથી ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારો ખ્યાલ રાખજો. ફરી મળલિએે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.